ઓ
હલો
શું કરો તમે
કઈ ની મેચ જોતી હતી
અચ્છા મને છે ને તમારેથી કોઈ સ્ટોરી જાણવી છે કારણ કે છે ને મારે છે ને અ મારી બેન છે ને જે
હ
તો તે ટ્યુશન લે છે ને તો એ જે નાના નાના છોકરા છે એ લોકોને સ્ટોરી સાંભળવાને બોહ ગમે છે એ મારી મોટી બેન છે સુરત રહે છે તો ત્યાંના લોકોને સ્ટોરી સાંભળવાને બોહ ગમે છે તો તમે મને તમને કોઈક સ્ટોરી ખબર હોય કહાની ટાઈપ તો તમે મને કહી શકો કે પછી મેં એને સંભળાવી શકું
હા હા મેં કયું ને તમને એક સ્ટોરી
હા બોલો
એક છે ને મગર હોય અને એક વાંદરો હોય તે બનેવ છે ને એમ એક મગર તો મગર પાણીમાં રિયે અને વાંદરો તો ઝાડ પર રિયે હા અને જે ઝાડ પર વાંદરો રહી ને ત્યાં છે ને બોહ મીઠા મીઠા પેલા બેર ની આવે શું કહેવાય
હા હા હા બોર બોર
બોર હ મીઠા બોર. જામુન જામુન હતા બહુ બધા જામુન લાગેલા હતા. તો એક દિવસ પેલો મગર એમ પાણીની આસપાસ ખાવાનો શોધતો હતો. તો ત્યાં વાંદરાય તેને એમ જોઈને એક બે પેલા જામુન આપી દીધા. અ તો પછી એ એની અને મગરની પછી ફ્રેન્ડશીપ થઈ ગઈ એટલ દોસ્તી થઈ ગઈ લોકો બોહ સારા હતા એટલુ કઈ બીજાને હાતે એમ બેસીને વાતો કરતા પછી એ એને જામુન આપતો પછી જે એ એ જે વાંદરો એને જામુન આપતો ને મગર ને તો મગર જરાક થોડાક જામુન પોતાની પત્ની મગરી માટે પણ લઈ જતો.
અચ્છા હા બરાબર.
પછી એ મગરની જે પત્ની હતી એ પણ રોજ પેલા જામુન ખાી પછી એક દિવસે જયારે પેલા વાંદરાને બોહ બધા જામુન આપ્યા હતા ને મીઠા-મીઠા તો તે મગરને મગરની વાઈફ કે કે આ જામુન તો કેટલા મીઠા છે તો જે વાંદરો હશે તેનો હૃદય પણ કેટલું મીઠું હશે એમ કરીને પછી પેલા મગર ને કે તું કાલે પોતાના ફ્રેન્ડ ને જમવા પણ લઈ આવજે. મેં એને મારીને ખાઈ જવા એમ વિચારે તો પેલું મગર તો ના ના કે પણ એની જે પત્ની હતી જે તે જરાક એમ વધારે એના પર રોબ જમાવે એ ટાઈપ ની હતી તો પછી પેલો માની ગયો. તો એક દિવસ પછી બીજા દિવસે તા ગયો અને પેલા મગ વાંદરા ને કે કે આજે મારા ઘરે છે ને તને જમવા માટે બોલાઇવો છે. તો પેલું મગ વાંધરો કે મને તો પણ તરતા નહી આવડે તો હું કેવી રીતે આવા. તો પેલો જે મગર હોય ને તે વાંધા ને કે તું મારી પીઠ ઉપર બેસ નીચે આવ.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
તો પછી પેલો એના પીઠ ઉપર બેસે અને ખુશખુશ છે ઉપરથી પેલો એમ એક એકલોન અ એના પેટ ઉપર બેસીને એમ જઇઆ કરે. પણ જે મગર હોય ને તે ખુશ ના હોય એને જરાક અ દુઃખ લાગતું હોય.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
તો પછી અ અડધે જઈને છે ને મગર એને બધું કહી દે કે હું વાત છે હું ની.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
પછી પેલો વાંદરો છે તે મગર ને કેય અરે તને આટલું હતું કે તને પેલા કેવા જોઈએ ને મેં તો મારો હૃદય જાડવા પર જ મૂકીને આવી ગયેલો છું.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
તો પિલો એ મ મગર એને પછી પાંદરો કેય કે તું મને પેલા લઈ જા ઝડવા પાસે મે ત્યાંથી લઈને આવું પછી આપડે જઈએ તો એને ફરીથી લઈ જાય ઝાડ પાસે પછી એ ફટાફટ જેમ પેલો કિનારો આવે ને તો ઝાડપ પણ જલ્દી થી ચડી જાય પછી નહી કે અ વાંદરા મગર ને કેય એ મૂર્ખ મગર તને એવું લાગે કે કોઈ પોતાનું હૃદય કાઢી શકે કે પોતાના શરીર માંથી. એમ કરીને એને કેય. અને પછી એના પર કોઈ દિવસે ભરોસ નઈ કરે એનાથી કહેવામાં આવ્યું કે આપણા સાથે કેટલું પણ સારું કેમ ના હોય આપણને કોઈના પર બી એમ જલ્દી ભરોસો ના કરવો જોઈએ
બરાબર આજ સ્ટોરી છે ને ન મેં ક્રિસન બાર્ટીબોય માં પણ સાંભળેલી હતી
હા એજ એની જ છે એમ પણ નાના છોકરા લોકોને સંભળાવી જ હતી એ બધા સિરયલ્સ જોઈને જ
પછી એક પેલું કાગળો પણ હોત હા
ની પછી બે વાંદ્રા અને એક ચતુર બિલ્લીની પણ સ્ટોરી હતી
અચ્છા અચ્છા
બે વાંદરા લોકો છે હા મેં કેવું ને એમાં છે ને બે વાંદરા બો ભૂખા હોય હ તો એ લોકો ના ત્યાં ખાવાનું ની મળતુ હોય તો એ લોકો ચાલી ચાલીને સહેર જાય તો પેલા તો એ લોકો કોઈ અ દુકાનમાં જાય તો ત્યાંથી એ લોકોને ભગાવી મુંકે પછી એ લોકો ડેરી ફળ ફુલની દુકાનમાં જાય તો ત્યાંથી પણ વાંદરા લોકો જોઈને ભગાવી મૂકે પછી છે ને એક ડોસી માંસી નું ઘર હતું એનીં અદર અંદર છે એ લોકો છે ને બો બધું દહી નું કે માખણ નું કોઈ મળે હું કેવાય આખો પેલો માટલુ હા માટલુ મળે તે લોકો લઈને ત્યાંથી જાય પછી બંને જણ ઝગડવા લાગી એકબીજા સાથે જ ની આ તો મેં આખું ખાવા મેં ખાવા પછી પેલી એ બંને નો ઝઘડો સાંભળીને છે ને બિલાડી આવી જાય બિલાડીને પણ ભુ લાગેલી હોય તે લોકો લડતા હોય તો બિલાડી કેય તમે લોકો લડતા કેમ તમે બંને ઝઘાડતા કેમ છો મેં તમારો ઝઘડો હમણાં એમ ખતમ કરાવું તો એ છે ને કશેથી ત્રાજવું શોધીને લાવે હ ને તો એ ત્રાજમાં છે ને એ કેય કે હું તમને બંનેને સરખું પેલુ માખણ કે જે પણ છે તે વહેચી આપીશ તો એક તેરજવામાં વધારે નાખી દે તી એકમાં ઓછું નાખે પછી કેય આમાં વધારે લાગતું છે તો એ એક એક હાથ એમાંથી ખાઈ જાય બે ત્રણ હાથ પછી કે સામે વાલા પલળા પર જરાક વધારે લાગતું છે તો પછી એમાં બી એ હાથ મારીને ખાઈ જાય પછી કે આ વાળું ઓછું લાગતું છે એમ કરી કરીને છે ને પેલી આખું માખણ ખાઈ જાય અને એ બંનેના ભાગમાં કઈ બચે જ નહીં
હમ્મ એટલે બસ પેલી ભાગી જાય ત્યાંથી
હા નહી એ કે કેમ અરે મેં તો બધું જ ખાઈ ગઈ તમારા તમને વેચવાના ચક્કરમાં પછી એ ત્યાંથી ભાગી જાય પછી લોકોને ખબર પડે ઝઘડો કરવાથી કઈ ફાયદો નહી થાય એમ હળી મળી ને રીએ તે વધારે સારું હોય
તે બંનેને ભૂખું પોતાના જંગલમાં વાપસ જવું પઈડુ કેમ એમને કઈ ખાવા માટે મળ્યું જ ન હતું તે જ વાર્તા છે બે મૂર્ખ વાંદરાના ચક્કર માં એક ચાલાક બિલાડી અ બાઝી મારી ગઈ
હમ્મ હમ્મ એજ એનાથી પણ આપણને પધારે પણ આપણે ઝગડતા હોઈએ ત્રણ જણમાં બે જણ ના ઝઘડામાં ત્રીજો ફાયદો હંમેશા ઉઠાવે જ છે એમ એટલે કે આપડે કોઈ દિવસ ઝઘડો કરે ત્રીજાની વાતમાં એક તો નહી આવવાનું.
એજ ને, એ લોકોને જરાક પણ માખણ મળ્યું ને એ લોકોને એ સોઈધો એ લોકો હતો પણ ખાઈ
એ લોકો ને ખાલી અક મે કે મહિને મસ્તી માટે જ હોય છે હા એજ એટલે આ મહેનત- કોઈ ખાય કોઈ. બરાબર. આ બધી જ તો સ્ટોરી એમ એ લોકોને કેહેવાય ને એ લોકોને મજા આવશે ને જરા કેમ એક્સાાઈટમેન્ટ અને ડોલ્સ બધી લાવીને એમ એ કહેસે તો એ લોકો એમ
હા પછી એક બીજી પણ હા એજ પછી એક બીજી પણ એક સ્ટોરી છે એક શિયાળની અને બગલાની.
અચ્છા બોલો.
એમાં શું થાય? શિયાળ અને બગલો છે ને બવ સારા મિત્ર હોય એકબીજાના લોકો એકબીજા. તેમ ફરે એમ વાતો કરે પોતેની પોતાની જે વાતો શેર કરે કે એવો છે કેવું નથી.
હમ હા હા.
જે શ બગલો શિયાળ હોય ને તે શિયાળમાં બધા કે શું કેઈ કે શિયાળ ચાક ચતુર ટાઈપ નો હોય. તો છે ને એક દિવસે પોતાની ચતુરાઈ બતાવવા માટે છે ને પેલા બગલા ને પોતાના ઘરે બોલાવ્યું હતું હા એને ખીર ખાવા માટે? અને પેલા છે શું કર્યું હતું કે જે ખીર હતું ને શિયાળ છે શિયાળ તો એક નાની મોટી થાળી હોય. એના અંદર બી કોઈ નાખી દે તો ચાટી ચાટીને પલું ખીર પી જશે.
હમ એટલે
પણ બગલાની હા એજ પણ બગલાની ચાંચ તો કેટલી મોટી હોય પણ નઈ નીકળે હ એ. જ તો પછીઈ શું કરે એને પણ પેલી સપાટ થાળી માં આપી દઈ ખી પીવા માટે. એ ચા છે એમ પેલો જ્યાં સુધી એમ જોય ત્યાં સુધી તે પી બી ની શકે. એમ તેમ જોયા કરે કે કઈ હોય કે પીવું મેં પીું મે અને ત્યાર સુધી માં પેલો શિયાળ પી જાય પછી ને પૂછી કેમ તને ખીર ના ભાવી તો એ ની મને સાવધાાનથી પછી કે હસવા લ આવી ગના ઉપર કે હા તો ચાંચ જ કેટલી લાંબી છે. તું કેવી રીતે આમાં ખીર ખાશે એની ઉડાવે હા એજ એને મજાક ઉડાવવા માટે બોલાવે. પછી એક દિવસે શું થયુ પેલા બગલા એ પણ એને પોતાના ઘરે ખાવા માટે ખીર પીવા માટે બોલાવ્યો અને બગલા શું કર્યું તુ એક મોટી જે નની આવે ફ્લાવર પોટ ટાઈપ ન કઈ આવે. મોટું બહેણું તેની અંદર ખીર મુઈકી પોતે એની ચાંચ તો લાંબી એટલે ઉઘુંસી ગયયો. અને પેલો શિયાળુની તો હાઈટ પણ એટલીની હતી કે એ અંદર જઈને કઈ ખાઈ શકે અને છે ને પેલા બગલે આખું ખીર ખતમ કર પછી ને પૂછે કેમ શું થયુ. તું એ ખાતું ને તને ગયમ હી, શું પછી એને કે કે અચ્છા મેં તો ભૂલી ગયો ત તો ચાંચા જેટલી લાંબી નથી મોડું જાટલું લાંબુ નથી.
હમ હમ બરાબર એટલે જે જેવા સાથે તેવા અને ક્યારે પણ કોઈ ન મજાક ના આવવડાવવાય. અને જો આપણા સાથે જો જેવા હોય ને તે તેના સાથે તેવી રીતે જ વર્તન કરવું જોઈએ.
હા તમે બરોબર કીધુ
હમ્મ ચાલો હું ફોન મુૂકું હ ને
હા સારું
દસમ શો ગ